હેલો. કેમ છો મેમ. હલો. અવાજ આવે છે તમે કેમ છો કેવું ચાલે છે ભણવાનું બસ મજામાં છ એકજ આવે.
હ.
કે એના આજે મારી કારકિર્દી છે બરોબર એના વિશે મારે શું કરવું જોઈએ મને ક. ામ આપ જોઈ અથવા તો મને જે કોલેજ છે કઈ રીત સિલેક. શ શું કોલેજમાંવું જોઈએ તો એના વિ તમે મને માર્ગદર્શન આપશો.
હા ચોક્કસ કેમ નહીિ. એક તો હું મારા દરેક વિદ્યાર્થીને એ હોય કે નાને હોય કે. હોતા હોય કે વેકેશન પડતું હોય. તો હું દરેક ને એક વસ્તુ તો.
અ ખૂબ મ થી ક છો કે એક્સ્ટ્રા બ ક્રેડટ રાખજો તમારું એકલું ભણવાનું જે તમે બુક્સ હશે ને એમાં તમે જો ટોપ રેન્કર બનીને આગળ આવશો
અને તમારી પાસે એક્સ્ટ્રા બુક રીડિંગ નહી હોય તો એ તમને અ આગળ વધવામાં ખુબ અડચાભી કરશે તો હું અત્યારે પણ તને એમ જ કહીશ કે ભલે વેકેશન હોય કે બીજી બધી પરીક્ષાઓની ત તૈયારી કરતો હોય બીબીએ હોય પછી એમ બી એ ખુબ સારી વાત છે વાત છે ઘણી ઘણી સારી યુનિવર્સિટીઓ છે એમબી એ અનેને બીબીએ માટે તો એમાં જઈ શકાય પણ એની સાથેું પણ કરટ અફેર હોય ન્યૂઝ જે સાચા ન્યૂઝ ફેક ન્યૂઝ નહી એના પર પણ વધારે થોડું ધ્યાન આપજે કરજે અને બીબી એટલે બિઝનેસ રિલેટેડ લાઇન છે બરાબર તો બીબીએમાં તો લગભગ એન્ટ્રસ એક્ઝામની જરૂર નથી પડતી અ ઓનલાઈન પણ હોય છે ઘણી સારી સારી યુનિવર્સિટીઓ અને ઓફલાઈન પણ હોય છે પણ જે યુનિવર્સિટી કોઈ પણ હવે
કારણ કે અ ધારા ઘર ની આસપાસ કોઈ પણ કોલેજ હોય તો એમાં ખાસ જોવાનું કે જે કોલેજમાં એડમિશન લેતા હોય ને
એ યુજીસી રેકમેન્ડેડ હોય.
જો યુજીસી એન્ડિપેન્ડ્ટ હોય ને તો એની વેલ્યુ થતી નથી ઓકે.
એટલે એટલે મારા સાથે પણ હમણાં બીબીએ કર્યું છે અહી લોકલ કોલેજ માંથી જ કર્યું છે. ઓકે સમજાણું કઈ કોલેજ માંથી કરો છો એ મહત્વ નથી. તમે કેટલું એના પર પાળવો છો તમારું ધ્યાન કા કે બુક્સ જો એક એક વસ્તુ ધ્યાન રાખજે કે સ્કૂલ સુધી ટીચરો પણ આવતા હોય છે. કોલેજમાં તમે પચાસ થી સાહીઠ ટકા એ તમારે જાતે કરવાનું હોય છે અને પ્રોફેસરોઓ
પ્રેશર આપે છે ઓકે બરોબર છે. હા મિન્સ મારું વિચાર એમ જ હતું કે પેલા છે ને બીબી એ કરી લોઉ બીબીએ પછી જે એમ બી એ હોય પણ એમના માટે જે એન્ટ્રન્સ એઝામ આવે છે જેમ કે સીમેટ થઈ ગઈ કે ટેટ ની એક્ઝામ છે કે ને એક્ઝામ આપીને સારી એવી કોલેજસ છે ને કે આઈઆઈએમ બરોબર ને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જે બધી છે અત્યારે તો એમાં એડમિશન મળું કારણ કે જો તમારી જે માસ્ટર ડિગ્રી હોય છે ને તમારી પીએચડી તમારી લાસ્ટ ડિગ્રી હોય છે બરોબરને એનાથી પેલા તમારી જે માસ્ટર ડિગ્રી હોય છે લાસ્ટ તમારી ડિગ્રી માનતોય કારણ કે ઘણા બધા લોકો છે ને માસ્ટર ડિગ્રી પછી કોઈ સ્ટડી નથી કરતા તો. તો મારું માનવું એવું છે કે તમે જો તમારી માસ્ટર ડિગ્રી કરો છો તો કોઈ એવી સારી એવી ઈ ઇન્સ્ટિટ્યૂટ માંથી તમે કરો જેથી તમે શું આગળ જતા તમને તમારા કરિયરમાં ગ્રોથ પણ મળે એ સારી એવી એકર્ગેશન પણ તમને મળે એમ જેમ તમે વાત કરી બરોબર ને કે ન્યૂઝપેપર રીડ કરો અથવા કોઈ ન્યૂ કોવેન્સટેટ બરોબરને તો એ પછી જે ન્યુજ એસ્ટ્રાની આવતી હો મિન્સ કરટ અફેર છે એ બધું બનશે તો એ બહુ સારી એવી વાત છે. કારણ કે હું સ્ટાર્ટિંગ છે ને આ રીતના એસ્ટ્રાની જે અ માહિતી છે બરોબર ને એ
કટીન્યુ કરતો જાઉં છું કેમ કે આગળ જતા આપણને કોઈ જગ્યા એ આપને કામ લાગે.
હા બરાબર પાયલ હે ને ટ્યુન તો બહુ જૂની અને ખુબ વખણાયેલી છે પણ એની સાથે સાથે
પણ ઘણા વિદ્યાર્થીઓ હું એવા જોઉં છું હા બધાને એક છે કે આઈઆઈને એમ કે અલગ સ્ટાન્ડર્ડ થાય એ રીતના બેંગ્લોરમાં પણ કોલેજો સારી છે. એનું પણ નાામ વધારે છે બરાબર પણ દરેક વ્યક્તિ આઈઆઈ એમ કે અ આઈઆઈટી જેવી મોટી ઇન્સ્ટિટ્યુટમાં જઈ નથી શકતો. તો મેં ઘણા એવા સફળ વિદ્યાર્થીઓ જોયા છે જે સામાન્ય કોલેજ માંથી આવે છે એમબી એ કરીને આવે છે પણ એ પોતાની કાર્યકુશળતાને લીધે ઘણા આગળ આવે છે એટલે હું એ વસ્તુ માં બિલીવ નથી કરતી કે હા એક વસ્તુ છે કે તમે અપોર્ચ્યુનિટી ઉભી કરવા માટે થોડી તકલીફ પડે
જો તમે તમારી મહેનત
લઈ જાઉં છું બરોબર જો આઈ આઈ એમ માં એડમિશન લેવું ખૂબ સારું. અને જે પણ થાય છે તારું હું સારી સારી પોસ્ટ ઉપર આઈ આઈ ને જોઉ છું. પણ જો તારે આઈઆઈએમ એડમિશન લેવાની ઈચ્છા હોય તો તું બેટા અત્યારથી જ મહેનત ચાલુ કરી દે. કારણ કે એ લોકોની એન્ટ્રન્સ એક્ઝામ ખુબ ટફ હોય છે ઓકે હા મેં સાંભળ્યું. એના માટે હા ને એના માટે હું ખાસ એવું કહીશ કે એ લોકો આ બધી જ રીતની જે એન્ટર એન્ટ્રસ એક્ઝામ હોય છે જોકે મેં તો એન્ટ્રસ એક્ઝામ વગર પૂરું હું કર્યું છે કેમ કે અત્યારે અમે સુપરવઝનમાં જઈએ છે ને. તો હું જોઉં છું ને તો
એથ નાઇન્થ અને ઇલેવન્થ ના ટેક્બુક ના કવ વાળ બધા જોવા મળે છે ઓકે ઓકે સમજાણો. મીન્સ એ વાત સાચી જે તમારું ગેસ જે અત્યારે છે બરોબર ને એમાંથી ઘણું. બધું તમને પૂછતા હોય છે એમ કે થોડું હાઈ લેવલ ન કરીને તમને પૂછતા હોય છે. પણ કોન્સેપ્ટ જે છે બરોબર ને એ જે તમે ભણ્યા ઓલરેડી તો એ જ હોય છે. હવે છે ને મને એ તમને પૂછવ છે કે આવી જે બધી એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય છે બરોબરને તો. લોકો એમ કેતા તમને હશે ને. દિવસમાં દસ દસ કલાક વાંચવું જોઈએ બાર બાર કલાક તમને મહેનત કરવી જોઈએ ત્યારે તમે છે ને આવી બધી જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ. અથવા તો જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ તમે ક્લિયર કરી શકો. તો તમે મને જણાવશો કે આ જેે લોકો વાત કરી રહ્યા છેો બરોબર મારી સાથે. દસ બાર કલાક જે છે એ તમા રીડિંગ. હોવું જોઈએ અથવા તો તમારા કોન્સેપ્ટ છે ક્લિયર હોવા જોઈએ. તો શું મીન્સ એમના માટે ટાઈમ કઈ રીતના ફ કોઈ પર્સન. જે જેને ટાઈમટેબલ બનાવવું હોય તો ઈ મીન્સ કઈ રીતના બનાવી. કે આખું પોતાની જે દિનચર્યા છે એ કઈ રીતના.
ડિઝન કરી શ. એના માટે. હું તો ખાસ કહીશ કે એ લોકો કે છે હવે એનું એક ખુબ જ સાદું સીધું ઉદાહરણ આપ અ તું જોઈશ ને તો આ બાજુ ગુજરાત.
સાઈડ ના મહારાષ્ટ્ર સાઈડ ના લોકો બહુ આ
પોસ્ટ પર જોવા તને મળે વધારે બધા યુપી બીર એ સાઈડ ના લોકો છે ને. હ અ એસ. આઈએસસી ને એ બધ હાઈ પોસ્ટ પર જોવા મળશે પણ એ લોકો. એ દિવસ ના દસ કલાક ચોપડું લઈને બેસી શકે. જયારે આપણા લોકોમાં એ વસ્તુની ધીરજ નથી.
તો એ જો એક તમે એ રીતે તમે દિનચર્યા સેટ કરો કે ભાઈ આ. અમુક સબ્જે્ટ વાઈઝ હોય બરાબર સૌથી પહેલા તો તમે બ. ક કરો હું થોડો. બુક્સ ભૈકી કરવાની સાથે સાથે તમારી શારીરિક
અ એક્ટિવિટી પણ થોડી રાખો જેવી રીતના યોગા કરવું. દિવસ માં થોડું મેડિટેશન કરવું કે અડધો કલાક મેડિટેશન. કરો અડધો પોણ કલાક યોગા કરો જેથી તમારું સ્વાસ્થ સારું રહે.
અત્યારે પછી સબ્જેક્ટ વાઈઝ તમે એક ટાઈમટેબલ બનાવો કે ભાઈ સવારે જેટલો સવારે વહેલી સવારે ઉઠે
ભણી શકો
બ્રહ્મુર્તમાં બરેલું હંમેશા
યાત્ર રહે છે એટલે સવારે ચાર વાગે ઉઠી જાાવ નાઈ તો એ તૈયાર થઈ ને થોડું ભણવા બેસો ઓછા ઓ છું દિવસ સાત થી આઠ કલાક ઊંઘ તો લેવાની લે
હ નિનેે મ
એટલે અત્યારથી જો તમે એ સીજો વધારે એમ કરું કે તમે પ દિવસ ના વીસ કલાક વાચશો તો પછી એક્ઝામ આવે ને ત્યારે તમે એટલા બધા સસમાં આવી એ તમે એક્ઝામ બરાબર આપી ના શકો એટલે પ જે રીતના શેડ્યુલ તમે કરો કે ભાઈ રોજના દસ કક એટલે દસ કલાક તમારા પણ જોઈએ અને થોડીક શારીરિક એક્ટિવિટી પણ કરવાની જેથી કરીને આખો દિવસ તમે વાંચતા હોવ તો તગ ખવાનું કે એ તમારી એક્ઝામ ટાઈમ તમે એની અસર તમ ન પડે નહી નહી બરોબર એકદમ તમે વાત કરીીન સારી રીતે આપ આપણી છે બરોબર ને ગતિવિધિ એના પર વધુ ધ્યાન આપવું જોઈએ ને તમે જો વાત કરી બરોબર ને બ્રહ્મ મુહૂર્ત માં છે. આપડે પાંચ અથવા જે કામ કરીએ એ આપણને વધુ યાદ એ બ સરસ વાત કરી આ જે છે તમે માર્ગદર્શન આપ્યું બરોબરને એમના માટે ખુબ ખુબ આભાર. આ બધી જે માહિતી છે હું મારા માઇન્ડમાં રાખીશ અને મારા જે પણ દિનચર્યા છે એમાં. હું એને ઇમ્પ્લિમેન્ટ કરીશ એ પછી જે પણ એક્ઝામપની તૈયારી છે બરોબર ને એ પ્રમાણે તો આ બધી માહિતી આપવા માટે તમારો ખુબ ખુબ આભાર. જી જી જી ચોક્કસ બીજી કઈ પણ વર્તર રિલેટેડ તને કઈ પણ હેલ્પ જોતી હોય તો હું હમેશા સાથે ઓકે થેકુ સો મ
રિઝલ્ટ સારા આવે એવી આશા રાખો છો.
ઓકે મેમ થેન્ક્સ એ લોટ ઓ ઓ ઓ ઓકે સ હવે આપણે જોયું કે આ રીતના છે ને આપણને નોર્મલ વે માં આપણને વાત કરવાની છે આપણે કઈ કઈ વાત ધ્યાન રાખશો કે જયારે કોઈ એક પર્સંદ બોલતું હો ને ત્યારે બીજો આવી બધી જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુટ છે અથવા તો જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ તમે ક્લિયર કરી શ. તો તમે મને જણાવશો કે આ જે લોકો વાત કરી રહ્યા છે બરોબરને આ રીતના કે દસ બાર કલાકનું જે છે. એ તમારે રીડિંગ હોવું જોઈએ અથવા તો તમારા કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવા જોઈએ તો શું મીન્સ એમના માટે ટાઈમ કઈ રીતના પાડવું દિવસમાં જો કોઈ પર્સન છે જે.
અ જેમને ટાઈમ ટેબલ બનાવું હોય તો મીન્સ કઈ રીતના બનાવી કે આખું પોતાની જે દિનચર્યા છે એ કઈ રીતના.
િઝન કરી શકે એના માટે તો ખાસ કહીશ કે જે લોકો કે છે હવેનું એક ખુબ જ સાદું સીધું ઉદાહરણ આપું. અ તું જોઈશ ને તો આ બાજુ ગુજરાત સાઈડ ના મહારાષ્ટ્ર સાઈડ ના લોકો બઉ હાઈ પોસ્ટ પર જોવા તને નહી મળે વધારે બધા યુપી બિહાર એ સાઈડ ના લોકો છે ને.